હા કેમ છો.
હલો.
કેમ છો.
અવાજ આવે છે.
હા આવે છે.
ના વા વ એક છટઈ. અવાજ નહોતો આવી રયો. હા હવે આવે છે આવે છે બોલો બોલો શું કયો છો કેમ છો.
બસ મજામાં તમે કેમ.
અ શમ તો હું બી મજ જામાં છું પણ એકદમ થોડો થાકી ગયો છુ.
અચ્છા કેમ થાકી ગયા છો
એક્ચ્યુલી આખો દિવસ દોર ધામ આમથી આમ ડરો આમથી આમ ડરો. બાઈક લઈને જાઓ કાર લઈને જાઓ હોરન ના અવાજ આવ બધ સીટી સાલુ હવરે બધું બઉ ઇરિટેશન થાવા લાગ્યુ હવે.
સાચી વાત કીધી તમે આ વિષય પર આપણેે થોડી વાતો કરી લઈએ. જો આત તમે વાત કરીને જે આ શહેરી જીવન છે એ થોડું આમ છે નહી આમ. થોડું ભાગ દોડ્યું ભરું અને આમ અવાજ બહુ છે આવા. હલો. હલો.
હલો અવાજ આવે છે.
હા આવે છે બોલો ને જો મને એવું લાગે છે કે આપડે જો. સી આપણે જો સિટીમાં રહીએ છે શહેરમાં તો એના ફાયદા અને ગેરફાયદા અ બને જ છે જો શહેરમાં વધુ સુવિધાઓ મળે છે જયારે ગામમાં શાંતિ અને સ્વચ્છ વાતાવરણ મળે છે તમારું શું કેવું છે.
હા. મારુ બી એજ કેવાનું છે મે તો આ બધું ત્યાં એક્ચ્યુલી એક્સપિરિયન્સ કરેલુ છે. મેં તો કરેલો છે આ બધી વસ્તુઓ ઉપર.
હા હા. હલો. હલ્ હલો.
સિટીમાં રહેતા હોવ.
હા હા.
તમે રેતા હોતો તમે રોડ ઉપર જાઓ ને એટલે તમને માડો આવતો હોય કે બાઈક નો આગે પોલ્યુશન હોય બરાબર છે એની જગ્યાએ ગામડામાં તમે હોવ તો ત્યાં બી વ્હીકલ તો હોય જ પણ એટલું બધું એટલા બધા વ્હીકલ્સ ના હોય કે તમને બધું વધુ અસર કરે. બરાબર તો તમે અહં આપે શહેરમાં જે હેક્ટિક થઈ જાય એટલે ત્યાં આપે હેક્ટિક નથી થઈ જતા હોતા ઓ જોવા જઈએ તો જેટલો સમય આપણને અહયા મળે છે એટલ એટલોું જ સમય ગામડામાં નીકળતા હોઈએ છીએ પણ કેવું થાય છે કે તમે તય્યારે બે ડ્રેસ લેતા હો છો આરામ કરતા હો છો જોતા હો છો અ જેમ કે શહેરમાં સુતા હો તો તમારે કે આઠ નવ કે દસ કલાકની જે આપ સ્લીપ સાયકલ હોય છે એટલી પૂરેપૂરી સ્લીપ સાય બીધા પછી પણ તમને સવારે છે ને જે એક્ટિવનેસ આવી જોઈએ એટલી એક્ટિવ નથીતી અને એની જ કમ્પેરિશનમાં જયારે તમે અ ગામડા બાજુ ક ગામડા ની વાત કરો તો ગામડામાં કેવું થાય છે કે તમે જે છ સાત કલાકની જે ઊંઘ મળેને એમાં પણ તમનેટ એક્ટિવ તમારું બોડી
હા હા એ વાત તમે સાચું કીધું એકદમ આ તમારી સાચી છે આ શહેરમાં જો ભીડ હોય ટ્રાફિક હોય પ્રદુષણ હોય છે આ કેટલું બધું હોય છે, અને જેની તુલનામાં ગામડામાં એકદમ એવું કંઈ જ નથી હોતું ને? ટ્રાફિક નો અવાજ જોય છે ને, ધુમાડો. કંઈ જ નથી, બસ ગામડાનું વાતાવરણ એટલું સ્વચ્છ હોય છે, ત્યાં તાજી હવા છે, હરિયાળી કેટલી બધી આપણને જોવા મળે છે, તો અને પક્ષીઓનો મસ્ત અવાજ સાંભળવાનો કેટલો આનંદ હોય છે, આ બધો શહેરમાં ક્યાં હોય છે આપણને, અને? શહેરમાં જો સારી સ્કૂલો હોય છે, કોલેજો છે, હોસ્પિટલો છે. રોજગારની વધુ તકો તો હોય જ છે, પણ જે ગામડામાં જે છે ને, ઈ શહેરમાં નથી. તો એના કારણે જ બધા ગામડાથી શહેરમાં રહેેવા માટે આવે છે. હલો.
અવાજ આવે છે મારો.
હા, હા, બોલો ને.
હા. હમણાં કેવું છે, ઘણા બધા લોકો આજ વિચારતા હોય છે, જેમાં વિચારી કેમ? ગામડું આના કરતા વધારે બેટર છે, બરાબર છે. જે તમે વાત કરી. ત્યાં બધા છે, બગ છે, પછી તો શું ફન, શું? બ આપને ઓરિજનલ સાઉન્ડ સાંભળવા મળે. ઉી પણ જોવા મળે.
હ હા.
રે ખાલી એને પિકચર્સ માં એરી જોઈ શકો. એ કાય નહીં તો. આપ આ બધી વસ્તુ તમને શહેરમાં ઓછી જોવા મળે ત્યારે. ગામડામાં તમે રૂબરૂ જોઈ શકો. એનું ત્યાં તાજું દૂધ બી તમે પી શકો ત્યારે, અં આપડે તો જે પેકેટમાં આવે, એ દૂધ પીવું પડે છે સિટી માં. એ તો તમે નોટિસ કર્યું જ હશે કે, ગામડામાં આપણે જઈએ.
એટલે જે બધા અ પશુ-પક્ષી છે, અને જે કેવું છે કે ગામમાં બધા પોતાની ભેસો રાખતા હોય, પોતાની ગાયો રાખતા હોય, એટલે જ્યાં ગામડાના લોકો છે, બધા એને હા. હા, બધું શુદ્ધ હોય છે, કારણ કે પોતાની જમીન હોય કે.
કારણ કે ત્યાં મોટા ભાગના લોકો ખેતી અથવા તેના અ વ્યવસાયમાં આધાર હોય છે ને, એ લોકોનું જીવન. અને જો ત્યાં એક એક બીજાને બધા એક લોકો હોય ને, ગામડાના લોકો એ એકબીજાને સારી રીતે ઓળખતા પણ હોય. અને એ લોકો એકબીજાને સંબંધો મજબૂત પણ હોય છે, અને ગામમાં છે કોઈ મુશ્કેલી આવે ને, તો આખું ગામ મદદ માટે ઉભું હોય છે, જ્યાં શહેરોમાં લોકો એટલા વ્યસ્ત હોવાથી ને, પડોશી ઓ વચ્ચે પણ ઘણી વખત ઓછો સંપર્ક હોય છે લોકોનું.
હા, એ તો વાત. આ વાત તો આપડે બધાને લાગુ જ પડે છે હવે, કેમ કે સિટીમાં રહેેવા વાળા માણસ જેટલા લોકો હોય છે, એકબીજા આજુબાજુમાં જે રહેતા હોય છે એને ખબર નથી હોતી કે, બાજુમાં કોણ રહી છે. એટલે એમનું નામ બી નથી યાદ હોતું ખબર નથી‌. કે ભાઈ બાજુ રાજુભાઈ રહી છે, રમેશભાઈ રહી છે, કે પલાણા, પલાણા કોણ રહી છે.
હમ, હમ.
અને જ્યારે ગામડામાં કેવું હોય છે કે, ગામડામાં બધા માણસ એકબીજાને આમ નામ થી ના ઓળખતા હોય તો બી કેવું છે કે અટકો ઉપથી એ રીત ઓળખી જાય કે તમે અહિયાં રહો છો આમ છે બાપા નું નામ આમ છે એમ એમ કરી ગમે ત્યાંથી ખબર પડી જ જ કે આ ભાઈ આમનો છોકરો છે કે છે એ બધી ગામના લોકોને ખબર જ હોય છે ગામડું એ દગયા છે કે ત્યાં ગામડા વાળા જે છે ને આખ ગામડા છોકરાઓની કે કોઈ છોકરાઓ મોટાની બધાને એકબીજાની કેર કરતા હોય છે બરાબર છે કોઈને કઈ તકલીફ હોય તો બધા સાથે ઉભા રહીને બધું જોઈ લેતા હોય છે
હા
હેરમાં એવું હોતું નથી
સાચું કીધું અને ગામમાં જો તહેવારો હોય કે સામાજિક પ્રસંગો હોય તો કેટલાક ખુબ ઉત્સાહથી ઉજવામાં આવે છે જયારે આપણે શહેરમાં જોઈએ તો તહેવારો ઉજવાય તો છે પણ ઘણી વખત લોકો પાસે સમય ઓછો હોય છે
હમ એ કીધું તને બરાબર એકદમ હવે કે આ હવે તહેવારો હોય છે ને એટલે કેવું થાય કે અમે તો મોસ્ટલી બધા તહેવારો છે ને ગામડામાં જ કર કારણ કે અ સિટીમાં કે છ શહેરમાં તમે કોઈ પણ તહેવાર જે હોય તમે જેટલું સેલિબ્રેશન ગામડે કરી શકો એટલું સેલબ્રન અહં કરી ના શકી બરાબર છે ચાહે દિવાળી હોય ચાહે ઉત્તરાયણ હોય હવે ઉત્તરાયણ જેવી વસ્તુ છે જેમ કે તો અ મોસ્ટલી ગુજરાતના અમુક ગામડાઓ અમુક શહેરોને મુખ્ય ઉત્તરાયણ ની રજવાત જ મળતી હતી
હમ હમ
કે ગુજરાત ની વા તો ઉત્તરાયણ નું કઈ મહત્વ જ નથી પણ જો ગુજરાતમાં તમે જોવા જાવ તો ઉત્તરાયણ ની જે એક મજા છે કઈક અલગ જ છે કે એ મજા કેવું છે કે તમે ગુજરાત ના ગામડાઓમાં લઈ શકો અને ગામડાઓમાં જો લઈ શકો એ તો ગુજરાતની સિટીમાં પણ ના શહેરમાં પણ ના એટલી મજા આવે ગામણાં
હ એકદમ સાચી વાત કીધી અને જો આપડે બાળ ની વાત કરીએ તો બાળકો ના ઉછેર ની વાત કરીએ તો ગામમાં બાળકોને કુદરત ની નજદીક રહેવાનો મોકો મળે છે અને શહેરમાં બાળકોને આધુનિક શિક્ષણ અને વિવિધ પ્રવૃત્તિઓમાં વધુ તક મળે છે નહી તો જીવન ખર્ચ પણ એક મહત્વનો મુદ્દો હોય છે કે શહેરમાં રહેલું ઘણું મોંઘું પણ પડે છે ઘરભાડું હોય છે વાહન વ્યવહાર હોય છે અન્ય ખર્ચાઓ વધી જાય છે નહી અને ગામમાં આજ જોઈએ તો ખર્ચ પ્રમાણમાં ઓછો હોય છે અને જીવન ખૂબ સરળ હોય છે
હા એ એકદમ સાચી વાત છે હવે જે રીતના આપડણે જોઈએ તો શહેર અને ગામડામાં બધાનો ખર્ચ છે ને બહ અલગ અલગ થઈ ગાય છે હવે જ્યાં શહેરમાં અ આપડે જેમ મંથલી મહિનાના પાંત્રીસ થી ચાલીસ હજાર નો ખર્ચો હોય તો તમે ગામડે એજ જીવન જીવવામાં તમારે માત્ર સાત થી આઠ હજારમાં વધુ થઈ જતું હોય છે
સાચું કેધો
શહેરમાં તમારે એક જીવન જીવવા માટે ચાલીસ કેટ લીસ હજાર પચાસ હજાર સુધીનો મહિનો જતો હોય છે એ બધા આપડણે ફીલ કરતા જોઈએ છીએ એનું કારણ બી છે કાણ કે કેવું હોય અત્યારે ગામડે પોતપોતાના ઘર હોવે એટલે લોકો અહ પોતાના ઘરની તો કઈ ત્યાં આપણે રેન્ટ કે એવું ક કઈ કશું ભરવાનું હોતું ન થી જ્યારે શહેરમાં એમને પેલા તો રેંટ પર અપારમેન્ટ જોઈએ. હવે કોઈ પણ શહેરમાં જાય એટલે અપાર્ટમેન્ટ નું જે રેન્ટ છે મિનિમમ આપડે ગણો તો ભી પાંચ હજાર, દસ હજારથી શરૂ થતી હો છે. એક રૂમ, એક રૂમ ભાડો ખાલી
હમ્મ. એટલે એમ થોડો ફેરફાર તો છે જ નહી અને ગામડામાં જો ઈન્ટરનેટ અને ટેકનોલોજી નું એટલું બધું પણ વિકાસ નથી થયો છે ને? એ તો આમ આગળ પણ હમણાં વધી રહ્યો છે વિકાસ હમણાં થતો છે ત્યાં પણ તો હવે ત્યાં પણ આમ આગળ વધી રહ્યા છે અને આજે પણ ગામમાં છે ને સારી અહ સ્કૂલો રસ્તાઓ અને ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. એટલે હવે શહેર અને ગામ વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટી રહ્યું છે તો મારા મતે તો એવું છે કે જે વ્યક્તિને શાં તી અને કુદરત ગમે તે ગામડાનું જીવન પસંદ કરે અને જેને કારકિર્દી વ વ્યહાર અને આધુનિક સુવિધાઓ જોઈએ તે શહેર નું જીવન અહ પસંદ કરે.
હા, બરાબર છે તમે કે તેમજ લો તોહી ત્યારે લોકોની ઈ બધાની આહ પોતાની જોઈશ હોય છે કે કોને કઈ રીતનું જીવ જે શાંતિ વા જેને શાંતિ થી એકદમ જીવું છે એ લોકો પાછા ગામડા તરફ પાછા વળી ગયેલ છે અને જેને શહેરી લાઈફ સાઈલ જોતી હોય એ લોકો શહેરમાં રહેવાનું જ મોસ્લી પસંદ કરતા હો.
હા, બેસીસ ઠીક છે.
વાંધો નઈ આપડે આ વસ્તુ વિશે પછી ચર્ચા કરીશું.
હા, હા. ચાલો ફરી વાત કરીશું આપડે, બાય.
હા, ચાલ.